નમસ્તે, કેમ છો?
જય શ્રી કૃષ્ણ, મજા મળશે. તમે કેમ છો?
બસ, અમે પણ મજામાં છીએ.
શું ચાલે છે એમના?
ક્યાં એ નહીં. અત્યારે તો કોલેજ કરીએ. છે, અને કોલેજ કરીને ઘરે આવ્યા છે.
ઓકે, તમે એમના મતલબ એજ્યુકેશન, એજ્યુકેશન ભણો છો હમણાં? ઓકે, બીજું તમને તો બધી રીતે સારું છે. તમે આ ટાઈમ બહુ સારું હોય. તમારી કોઈ ટેન્શન નથી. હવે અમને આરામ ધણો આરામ છે. લાઈફ જોવાની છે. હમણા આ ટાઈમ ચાલ.
હમ, સાચી વાત છે.
અને બીજું તમારે શું કરવાનું છે? આગે તમે કઈ વિચાર કર્યો છે, એજ્યુકેશન માટે તમારે શું કરવું છે, શું કરવાનું છે આગે?
હમ, હા, મેં આગળ વિચાર્યું. વિચાર કર્યો છે કે ભવિષ્ય માટે, અત્યારે તો અ કોલેજમાં બીબી એ કરું છું. હવે અત્યારે મારું પહેલું વર્ષ પતવા આવ્યું છે, પેલું વર્ષ પ ને એટલે પછી બીજું વર્ષ ચાલુ થશે. એમ ત્રણ વર્ષ આવે બીબીએમાં. બીબીએ પછી માસ્ટર કરવાનું છે, એચઆર મેજ મેનેજર માટે.
આ તો સારી સારું શું છે, તમે સારું વિચાર કર્યું છે. એચાર તો બહુ જો કાફી સ્કોપ છે. એચારમાં તમારી સ્કોપ બહુ સારું હોય. લેડીઝ માટે સીધી બી, તમે પ્રોબ્લેમ થઈ જાય કે ન કરી શકે, કંઈ નહીં કરી શકે. તમારા માટે તો સારું છે. તમે કઈ બી જોવ, તમે કરી શકો છો.
હમ, સાચી વાત છે. ને એક વાર જોવા જઈએ, તો શું છે કે, અમારી કોલેજ પણ એકદમ. સારી છે કે, તેમાં પેપરોની સગવડ સારી છે. બધું તેમનું મેનેજમેન્ટ છે ને, તેમના પર જો પેપર નું બધું જે મેનેજમેન્ટ હોય, એ પણ એકદમ સારું છે. એટલે કોઈ પણ પ્રકારની તકલીફ નથી આવતી અને ફી ભરવાનું હોય અથવા તો કોઈ પણ પ્રકારનું અંદર કોલેજમાં મેનેજમેન્ટ જોઈએ કે ઓફિસ થી માડીને ટીચરોથી લઈને જે પણ મેનેજમેન્ટ હોય એ બધું એકદમ સારું હોય છે બાકી અત્યારની કોલેજોમાં શું છે કે એવું કોલેજોમાં જોવા જ નથી મળતું
હા તો તમે સરચું કહો છો મારી સાથેી એમાં સચું જયારે હું ભરતી હતી પહેલા સ્કૂલમાં જતી હતી પછ એટલું બધું નથીતું ત્યારે જય્યારે તમે અમ જોમ એજ્યુકેશન કેટલ બધું ચાલે છે એટ બધી ઇંગ્લિશ પર ફોકસ નથી કરતા હતા જ્યારે મેથ હિન્દી આ બધી વસ્તુ પર જારે ફોકસ કરતા હ પછી અ્યારે અમે બનેલા છે ત્યાંના હમણાં શું છે અમને બહુ પ્રોબ્લેમ થઈ જાય છે કે ઇંગ્લિશ એટલી બણી પ્રોપર નથી થતી અત્યારે બી આમણા પ્રેક્ટિસ કરીને અમે પાછું કરી લીધું છે કે અમે મામ હું શું છે કે ગ્રેજ્યુએશન કરી ગ્રેજ્યુએશન પછી માસ્ટર ડિગ્રી કરી છું હમના પછી મને કોઈ વાગો નથી આવતો મારી પાસે પ્રોપર ડિગ્રી છે મારી માસ્ટર ડિગ્રી મને કોઈ જોબને કોઈ પ્રોબ્લમ નથી આવતી તો એ હું ડિઝાઇનિંગ કરેલી છું તો હું જ્યાં બી જાઉં પછી મારું જોબ લગી જાય છે રે કોઈ વાંધો નથી આવતું આ માટે કહું છું કે એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે જે બી કશો હ ચાાઈને કશો કે તમારે આગે જઈને તમારે પા જે ડિગ્રી થશે આનો તમારું બહુ સારી રીતે તમારે કરવાનું છે તમારું જોબ પ્રોફાાઈલ જે બી હશે તમારી એજ્યુકેશન ઉપર બહુ ઇફેક્ટ છે
તમારી વાત એકદમ સાચી છે તો હવે તો શું છે દેખો અત્યારનું એજ્યુકેશન પણ જેટલું સારું છે એટલું મોંઘું પણ છે હવે તમે વિચારો કે મેં પણ નાનો હતો ત્યારે મેં પણ સ્કૂલમાં ગયો હતો અને તમે નાના હતા ત્યારે તમે પણ સ્કૂલ માં ગયા હતા તો શું છે કે સ્કૂલ ના જે દિવસો હતા એ કેવા અને અત્યારના દિવસો છે એ કેવાય છે બધામાં બહુ ફરક પડે છે કે સ્કૂલ ના દિવસોમાં બધા ભાઈબંધો સવારે વહેલા ઉઠે પછી ઘરથી વેલા સ્કૂલે જવા માટે નીકળી જાય સ્કૂલે અધો કલાક વેલા પહોંચે તો શું છે કે બધા ભાઈબંધો હળી મળીને સવારે રમે અથવા તો કસરત કરે અત્યારે એવું કસરત કરવો કે એવું કશું તો અત્યારે જોવા જ નથી મળતું કે શું છે કે દેખો અમારે પણ એવું જ છે કે કોલેજ નો ટાઈમ છે તો મારે ઘરે થી આવવાનું હોય તો વેલું ઉઠવું પડે મારે ઉઠીને પછી કોલેજ આવું પડે એમ અત્યારે શું છે કે તો સારું છે કોલેજમાં પરંતુ તે એજ્યુકેશન લેવા માટેની ફી વધારે છે મારી ફી અત્યારે સાઈ હજાર રૂપિયા છે પરંતુ અમારે યરની ફી સાઠ હજાર રૂપિયા છે. તો શું છે કે પહેલાના જમાનામાં તમે જોયું હોય કે આપણેે જુના જમાનાની સ્કૂલો છે તેમાં બહુ પૈસા નહતા લેતા અને સારું શિક્ષણ પણ મળતું હતું પરંતુ અત્યારે સારું શિક્ષણ મળે છે પરંતુ તેની માટેની ફીસ બહ વધારે છે તમાર શું કેવું છે.
હા તો તમે સાચું કહો છો મારી સાથે એ મસ્ત થયું હતું કે મારીની ફીસ વધારે નતી ત્યારે તમે તમે તો શું છે ગવર્મેન્ટ સ્કૂલ વધારે હતું તમને બી ખબર છે ત્યારે એટલ બધું પ્રાાઈવેટ સ્કૂલ બધા નાખતા કે આમની ફીસ એટલી બી નથી થતી બધા લોકો પાસે પછી એ મસ્ત થયું હતું મારો શું છે કે એામ હતું પછી એઝામ મા હું લેટ થઈ ગઈ હતી પછી હું જો ભાગીને જો એક્ઝામ આપીને મારું ટાઈમ પૂરું થઈ ગયું પછી અંદર નથી લેતા નહી ટાઈમ થઈ ગયો હુંને રિકવેસ્ટ કરીને પાછું અંદર બેસીને પછી મારું અડધો કલાક નીકળી ગયું હતું પાછું બીમે હું પ્યેશન બનાવીને આવીશું જે સબ્જેક્ટ મારું ટાઈમ નીકળી ગયું તો અડધો કલાક વેસ્ટ થઈ ગયું હતું ભાગીને હું જોને જોઈન કરી હું માર પેપર આપે હુંની હળબળ મેંની ખભરાઈ ગઈ હતી તને ખબર નથી પાછી જે પતર એ સબ્જેક્ટમાં એટના નંબર વધારે નથી આવ્યા. આ સબ્જેક્ટ મારા બધા નંબર આવ્યા છે કે હું ડિક્ટેશન કરી દીધી સબ્જેક્ટ એવુંું હતું તો આ છે કે જે બી છે તમારે જે એજ્યુકેશન તમે કરો હું કરતી હતી આમે શું હતું કે હું જયારે ગ્રેજ્યુએશન કરતી ત્યારે મને એટલ બધું બર્ડન નથી હતું જ્યારે હું હો જોને બધી પઢાઈ કરતી હતી ત્યારે એમાં એવું બર્ડન હતું કેમ તમે બહાર હો તમે ઘરવાળો છો તો પછી તમારા બધને બધી ટેન્શન બળી જાય છે કે તમને ખબર છે કે તમે આ બ પોતે તમારું બધું કામ તમારે કરવાનું છે કોઈ તમારી હેલ્પ માટે નથી તમારી એજ્યુકેશન માટે બ ટાઈમ નીકળવાનું છે. પી એ સ્ટ્રગલ તમે જો કે માસ્ટર તમે કરો પછ ત્યાં તમારું સ્ટ્રગલ બળી જ જાય છે ત્યાં તમારી ફેમિલીઓ તો તમને કોઈ વાંધો નથી આવતું તમને ખાવાનું પીવાનું બધું સરખી ટાઈમ સુધી આપી દે છે ત્યાં તમારે એકલું કરવાનું એ બહ બા ટાસ્ક છે.
હમ. સાચી વાત છે તમારી કે દેખો તમને યાદ હોય તો કે પેલાની સ્કૂલોમાં કેવું હતું કે તે સ્કૂલ માંથી જ આપણને ભોજનની વ્યવસ્થા હતી. ને એ બધી વ્યવસ્થા હતી આપડા ભોજન માં તો શું છે કે ત્યારે એવું તો જોવા જ નથી મળતું કે તમે કોઈ પણ પ્રાાઈવેટ સ્કૂલ માં જાઓ અથવા તો કોઈ બી પ્રાાઈવેટ કોલેજમાં જાઓ તો શું છે કે ત્યાં પૈસા આપીને ખાવું પડે અથવા તો ઘરે જઈને ખાવું પડે. પરંતુ પહેલા ની સ્કૂલોમાં તમે જોયું હોય કે ભોજન માટે બી તં સ્કૂલ માંથી જ ભોજન આપતા તો એમાં જે મજા આવતી તે અત્યારે તો મજા જ નથી આવતી અને એ વખતે બધા બેનપણી હોય અથવા તો ભાઈબંધ હોય. એ લોકો જે જોડે મળીને આપણે ખાતા એવું અત્યારે બી જોવા નથી મળતું કે આપડા બેહેનપણી ભાઈબંધ આપડી જોડે નથી એ લોકો કોઈ બીજી કોલેજમાં છે આપણેે કોઈ બીજી કોલેજમાં છીએ શું કેવું છે.
આ તો તમે સાચું એમ જ થયું જયારે હું હોસ્ટ્રેલમાં હતી ને ત્યારે જો એમનું ટાઈમ ટેબલ હોય તમે આ ટાઈમ ઉપર જાઓ તને મેચ મે ખાવાનું મળશે તમે આ ટાઈમ ઉપર ન પછી મારા સાથે થયું તો હું લેટ થઈ ગઈ હતી પછું ખાવાનું ફિનિશ થઈ ગયું પછી હું હવે શું કરું? પાછું તમે મલવાનું જ નથી પછી જે તમારી પાસે હોવ ને આખું છોટું મોટું આ ખાઈને તમારે રહેવાનું છે તો આ લાઈફ શું છે ને બુ સ્ટ્રગલ વાળી લાઈફ હોય છે જેવી રીતે હું રહી છું મને ખબર છે પાછું જાય તમે કોલેજ તમે માસ્ટર ડિગ્રી કરતા હો તો વાંધો નથી અત તમારું કેમ્પસ સિલેક્શન થ જાય છે પછી તમે જ્યાં બી તમે બહાર દેશમાં રહો હું જયપુરતી હ જયપુર જુ તમે દિલ્હી રતા હો તમે ક્યારે બી કઈ બી રતા હો તમને કોઈ વાંધો નથી આવતો કેમ તમારી જોબ છે તમારે રવાનું તમે પીજી ગો તમે પીજી રહી લેશો તમે તમારા ફ્લેટ લઈને ર લ તો હ તમારી પોતાની જિંદગી છે તમે જેવી રીતે બી તમે કરવાાઢની હોય પણ જ્યાં સુધી તમે હોસ્ટેલમાં રહો તમે કઈ બેસી રહો તો તમે એ પ્રોબ્લેમ આવવાની જ છે તો એમના ટાઈમ તમારે ચાલવું પડશે. આવતો છે પણ જો તમે એજ્યુકેશન તમારા તમે જો છો તમે છોકરા નાના છોકરાઓને તમે જો કે સારી રીતે સ્કૂલ ગોતે છે એમ ઇંગ્લિશ મીડિયમ હોવા જોઈએ આમાં બધી એક્ટિવિટી હોવી જોઈએ પેલાના જમાના અમને ક આ બધું મળતું હતું અમને તો જે સ્કૂલ નાખી દીધું છે કરવા ચાલે છે કરવા આજે તો એક્ટિવિટી જો તમે ટીચિંગ એડ્સ હોય એમના વચ્ચાઓને તમે પઢાવવાની એમની જરૂરત નથી તમે એમને ટીચિંગ એડ્સ આપી દો આ પોતે તમે કરીને બતાવી દેશેો તો એમનું માઈન્ડ ડેવલપમેન્ટ જે થાય છે ને આ બધી રીતે પ્રેક્ટિકલ થાય છે આ આ જમાનામાં એટલી બધી વસ્તુ ભળી ગઈ છે કે એમના માટે જો એમને ઈઝી થઈ ગયું છે એમની લાઈફમાં કે આ વસ્તુ છે આ છે ઓપ્શન ઘણા બધા છે આપણા ટાઈમ આ ઓપ્શન ઘણા બધા નથી થતા હતા પણ આજે આ પ્રમાણે આજે બહુ સ્ટ્રગલ છે બહુ કોમ્પિટિશન બહુ હાઈ ફાઈયા હો ગયા મીન્સ કે હાઈફાઈ છે એમના
હમ તમારી વાત એકદમ સાચી છે કે જેઓ તમે જેમ વાત કરી તેમ કે તમે હોસ્ટેલમાં રહેલા છો તો મેં એવું જ સાંભળ્યું છે કે જે પણ વ્યક્તિ હોસ્ટેલમાં રહેલું હોય તે વ્યક્તિને બધું જ કામ સારી રીતે કર કવાડે અને ટાઈમ ટુ ટાઈમ કરતા આવડે કે શું છે કે હોસ્ટેલમાં રહેવું એ પણ એક સારી ટેવ છે કે આપણાને સમયની કદર થાય અને કયોું ટાઈમ કયા ટાઈમ પર કરવું જોઈએ કયા યોગ્ય ટાઈમ પર કરવું જોઈએ કે એને મોડું થઈ જાય તો એને સ્વીકારવું જોઈએ કે તમે જેમ કીધું કે ખાવાનું લેટ થઈ જાય તો ના મળે પછી તમારે બીજું કઈ ખાઈને રહેેવું પડે તો શું છે કે એ તમારી એક ટેવ પાડે છે એ લોકો કે તમે સમયની કઈ રીતે બચત કરી શકો છો તો ત મને શું છે કે એ સારી ટેવ પડી રહે છે.
ત સાચથી પાંચ તમે જો તમારે ત્યાં ઘ જે બી લોકો હોય તમારા ન ફ્રેન્ડસ હોય તમારે એસે બેસ્ટ ફ્રેન્ડ નથી બનવાના એક અમુક અમુક ક્લોઝ ફ્રેન્ડ્સ હોય તમને સારી રીતે ફ્રેન્ડ્સ માન એમને શું લાગે છે એમ એન્ટીસ હોય છે પુના લોકો ત્યાં રહેવા હોય આ શું ક આ નન આવ્યો છે એમને પરેશાન કરવા આ બધું હોસ્ટેલમાં થાય છે હું બધા એમને ઉપર ધ્યાન નથી આપી દી કે જે કરવું છે તમારે આપ ઉપર પોતાના ઉપર ધ્યાન દેવાનું છે આપ પઢાઈ કરવાની છે તમે આના ઉપર ફોકસ કરશો તમે બધી જ વસ્તુનીની જરૂરત ન ડ ત્યાં સુધી તમને પરેશાન કરવા વાળા તો ઘણા બધા લોકો હશે જ કે તમને કે છે કે આ કરો આ નથી કરવાના તમે એમ કરો તમને કઈ હેલ્પ નથી આપતા આ રીતે તમે જં સુધી વ સિક્સ મંથ થઈ જાય ત્યાં સુધી તમે પછી એમની ફ્રેન્ડશીપ કરી લો આ લોકો સમજી જાય કે આ આ જો છોકરો છે છોકરી છે સારી છે એમની હેલ્પ કરવી જોઈએ આમાં થોડું ટાઈમ લાગે પણ જે તમારે્યાં તમે જો ઘરે રહો તમે સ્કૂલ કોલેજ કરો આમાં એટલી બધી વાંધો નથી આવતું પણ હોસ્ટેલમાં તમારે આ બધી પ્રોબ્લમ આવવાની જ છે
હમ સાચી વાત છે તમારી તો સારું મેં તમને હવે પછી વાત કરીશ ટાઈમ થઈ ગયા છે ઓકે